તે
હે રમો છો?
હા જરૂર જરૂર ફ્રી ફાયર રમીએ છીએ.
હા તો મારે ફ્રી ફાયર વિશે માહિતી જોતી હતી જેમ કે આપડે ફ્રી ફાયર ચાલુ કરીએ ત્યારે ગેમ પ્લેમાં બઉ પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે આપણે ગેમ પ્લે સુધારવું હોય તો તમે કોઈક માહિતી આપી શકો ગેમ પ્લે સુધારવા ઉપર.
અચ્છા હોગા
હા મેં તો અભી ન્યુ હું. મેળખો તો ઉદના ખેલના બેલના આપતા નહી. જેમ કે આપડ ટ્રેનિંગ મારે એડટલા આડતા નહી શું? તમને સારી સેન્સિટિવિટી અને ફાયર બટની સાઈઝ ખબર છે?
હા જી સર જરૂર સર ફાર પની સાહેજ પોસ્ટ રાખવાની તેના કારણે તમારે બોહ સારો લાગશે અને સેન્સિવિટી માં બધી જ ફૂલે જ રાખવી સર એ ફૂલ કરી જશે તો તમારી મેમરી વધી જશે સર તેના કારણે તમાને ઝડબી વન ટાઈમ લાગશે અને સર જમ્પિંગ વ મારા તેના કારણે સાર વર જલ્દી લાગી શકે અને તને સારું એવું એનું વાત મળી શકે સર બીજું ક્યાંક નહી
હા સર જમ્પિંગ વટો જ મારવા મને બહુ ગમે છે જમ્પિંગેડ છોડવા તો મને હારા લાગે છે જેમકે હું સોડગ ના જમ્પંગ હેડ મારું છું અને ડેજેટ ના તો હેડ મારે હડતા નહી સોડગરને એમનમાં ડબલ જમ્પિંગ શોટ મારવા જવઉું તો મારે હેડ થોડા હારા લાગે એ માટે મારે તમે કીધું એ પ્રમાણે ફાયર બટન સાઈ પો અને નીચે કરી નીચે કરી જો સારા એડ અરવા લાગે તો તમારો બઉ આભાર અને શું તમે કેટલા સાલ થી ગેમ રમો છો
ખેલતે હોય કમસે કમ મેરો ઓ સાત સલ હો ગય સર ખેલતે સાત સાલ શે ગેમ ખેલ રહા હુ
હા તો મેરે કો તો ડો સાલ હી હુંયે હે મેરે કો હા મેં ન્યુ પ્લેયર હુ
અચ્છા આમ તો સર બઉ પેલેસે ખેલતે હૈ સબ પહેલા સ ખેલને મે મજા આતા હતા સબ દોસ્તો કે સાથ ખેલતા હતા તો મેં બહુત ખેલતા તા ગેમ અબ મેને ધીરે ધીરે સર ગેમ ખેલના છોડ ડિયા બહુ કમ ખેલતા હું પર કમ ખેલતા હુ સર
હા જી સર મેને સુના થ કે પહેલે વ ફ ટિબે ફ ફઇટ બહ જદા કરતે થ ફીર પીમા શક્તિ પે ભી બહુ જ્યાદા ફાઇટ હોતી થી. ઉસ્કે બાદ સબલોગ પીક કો યાદ કર ર હૈ તો પીક મે ભી ચોલે બહુ જ્યાદા બંદે ઉતરતેે જૈસે કે મેં ભી પહેલે થોડી એક સાલ કે લીયે ખેલા થા. ઉસ્કે બાદ મેરે ફ્રેન્ડ કે એક્ઝામ છે ઇસલીએ મૈને કર દ થ કે ખેલા હુ હૈ પીક પે અચ્છે બંદે લેન્ડિંગ કર હૈ જસે યુટ્યુબર વગેરાહ પે લેન્ડિંગ તે ઉસ કારણ બાદ ફેમસ જગ્યાથી અને ત્યાં છ હટવા માટે પણ હારી હારી જગ્યા હતી. ત્યાં લૂંટ પણ હારી મળતી હતી. અને ત્યાં શોટગનની એક્સેમેટ બહુ જ જદા પ્રમાણમાં જોવા મળતી હતી. એ માટે ત્યાં પિકમાં લેન્ડિંગ કરવી મને બહુ ગમતી હતી હાલ ન્યૂ પ માં એટલી બધી મજા આવતી નથી અને જૂની પીકમાં બહુ મજા આવતી હતી પણ તે પીકને ઘરેના વાળો ને પાછ લઈ લીધી છે ગેમમાંથી એ માટે હવે ત્યાં કોઈ લેન્ડિંગ કરી શકતું નથી અને ત્યાં ન્યુ પીકમાં બી મજા નહી આવતી કારણ કે ન્યુ પીકમાં ભૂલ ભુલૈયા ટાઈપ મેપલેે છે. જેના કારણે એટલા ગીલ કાઢી શકતા નહી બનતા અને મને તો ન્યૂ પિક બિકુલ પસંદ નહી હ ઓલ્ડ પિક મે વ કંન્ટેનર કે પીછે છૂપતે થે. વહ પે લુડુ બોક્સ વગે અચ્છી થથી કે કારણ વહ પે મેરે કો બહ અચછી અચછી જગ્યા પે પ્લેસ થવો. તો અભી વો ગરેના ને વાપસ નહી દે ર તો કે હસાબે તુમ કો ઘરેના કો ક્યા કહેના ચહોગે. જો ન્યૂ પિક દેની વો હટા કે ઓલ્ડ પિક લાના ચાહીએ?
હા સર જરૂર લાગે છે ઓડપિક લાગે તો સર મજા આવે ખેલ જો ગોલ્ડ બંદે હો ભી વાપસ આ કે ખેલ લે સર વાત અી રહી સરારત કસી કે જડ રહ કારણ કે પહેલે કર જકે કારણ બહુ અલગ અસર આખે કોઈ મકડી લગ લેતા હૈ કોઈશ કલર ચલા લેતા હૈ. કોઈ જો અલગ અલગ કરે કે કારણ ઓ બધા ન ખેલ સતા શહેરસે માર દ જતા જ કારણ તો બહુત કમ ખલતી જ નુકસાન હો છે. તો મન નહી લગતા ફ ખેલને કે લિયે. ઓ ધીરે ધીરે ગેમ કો ફિટ કરવા લગતી હૈ ચલે જતે હૈ કારણ નહી ચલ રહ આપ ક
હા સર એ તમારી વાત સાચી છે હવે એટલા વોડ મા જોવા નઈ મળતા ગ પ્લેયર બઉ જોવા મળે છે લેકિન પ્લેયર સાથે રમવાની મજા નહી આવતી અને ઓલ્ડ પ્લેયર સાથે રમવાની મજા કારણ કે તે ઓલ્ડ હતા તે લોકો કરિક્ટર સ્કકીલ ભારી યુઝ કર જ હા ન્યુ પ્લેયર હ છે એ મકડી વગેરે તમારી જેવી આજી વાત છે એ મકડી વગેરે ચોટી દેવ લાવવામાં આવે છે. અને સેન્ટીનો લઈને ગાયબ પણ થઇ જાય છે. પેલાના જમાના માં ડાયમંડ થી સબ મળતા તા એટલે કોઈ કેરેક્ટર નતા ખરીદતા હાલ તો ગોલ્ડમાં કેરેક્ટર મળે છે અને ફ્રી પણ મળી જાય છે તે માટે એ સ બધા પાછે ઓલ્ડ કેરેક્ટર હોય છે એટ માટે તે બધા કેરેક્ટરને યુઝ કરે છે પેલાના જમાનામાં ડીજે આલોક ની બહ જદા વેલ્યુથી એટલે ડીજે આલોક ની બધા માંગ કર હતા માગતા હતા લક અભી તો વો સબકુછ ફ્રી મે મિલતા હે ઈસી લિયે ઉસકી કોઈ કદર નહી કરતા પહેલે કે જમાના મે મેને બહોત સે બંદો કે પાસે ડીજે આલોક માંગા હુવા હૈ કીસીને મેરે કો દીયા નહી થા પર મેને અભી ખુદ કે દમ પે ટોપ ઓફ માર્કેટ સબકુ ખરીદા હુઆ હૈ ઈસી લીયે મેને ડીજે આલો કે બહુત ભીખ માગી હૈ ઓઔ મેરે કો ભી તબ કે ટાઈમ પતા થા કે ડીજે આલ કે કતની વેલ્યુ થથી હાલ તો ગેમમાં કોઈ બધું ગોલ્ડ ઉપર કરી દીધું છે એટલે બીજા લોકની વેલ્યુ નહી પણ પેલાના જ જમાના માં ડીજે આલોકોની બોહ વેલ્યુ હતી અને ફ્રી ફાયર ગેમ તો હું પેલા એક બે સાલ ખેલ્યો તો લગન પછી મારા કો પર્સનલ મેટરથી મેને ફ્રીફાયર કો ડિલીટ કરી દીધી હતી એટલે માટે હાલ ફરી ડાઉનલોડ કરી છે એ રમવાની કોઈ મજા આવતી નહિ શું સર સર તમને હાલ ન્યુ ફ્રી ફાયરમાં મજા આવે છે રમવાની
નઈ સર બિલકુલ મજા ન આતી પહેલા જૈસે મજા ર એક ગમ સર કુ અબ જો નવ પ્લેયર આતે હો વેસે હિ સબ જ્યાદા કરેક્ટર લેકે આતે વોમાર દે જિસકે કારણ હમે ખેલનેમાં મજા નહી આતા કમ ગેમ પૂરી રાત દિન ગેમ ખેલા કરતી થ અબ મન લગા તો દો ટીન ગેમ ખેલા એસ ખેલતે એસે ઇતના મજા નહી આતા એ સબ સાથ મે પેલે જો ઓળે બંધે થે સર સબ અબ વ છેે હૈ ના ઇસલિયે મજા નહી આતા સબ સાથ ખેલને મે મજા હિ કુછ ઓર થા અબ તો બંદે નઈ હે ના ઈસ લીયે મજા નહી આતા આપકા ક્યાં કહેના હૈ?
તેના એડ્રોપ જ લૂટે છે એ માટે આપણે તો ખુદ એટલા માટે અરે આ ટોપઅપ નહી મારતા અને ઓલ્ડ પ્લેયર બઉ ટોપઅપ મારે છે અને હાલ ઘરેના હા એ મુકામે છે કે બંદાને બધાને લૂટે જ છે કોઈ સસ્તી વસ્તુ લાઈ જે છે ઓલ્ડ ઓલ્ડ ઇવેન્ટ વાપસ લઈ એ છે જેમ કે - શોટ ગનની ઓલ્ડ સ્કીન વાપસ લાઈ દીધી. અને એ બની બંડલ પણ વાપસ આલી દીધૂતું તો તમારે શું કેવુ ?
ઘરેના ને આ બધું કરવું જ જોઈએ યા નઈ કરવું જોઈએ?
અતારે જો તેને પોતાની કમાણી કરવાનું જોયું છે સર ઓલ્ડ આઈટમ ડબલ રકમ કમાય છે. જો ફ્રી મે કભી કભી ફ્રી મે વસ્તી વસ જીશ કે કારણ જો નેવ પ્લેયર હે વો નિકાલતે હૈ. કેમ કે ઓલ્ડ ઓલ્ડ નિકાલતે ઓર બહૂત ખર્ચા કરતે હે સર ક્યા ફીર બોલતે કેમે ઓલ્ડ પ્લેયર રહેશે. થડી ના સર ફીર ખેલને મે મજા ભી નહી આતા ઓર‌ જો ભી ઘરેના વાલા હૈ ના ગેમ વાલા બહુત મંંગે મંગે ઈવેન્ટ દેે જીશ કે કારણ નિકાલને વાત જદા ટોકન હોતા જો ભી લોકો છેે જો ગેમ ખેલતે હૈ વ બહુ ટોપઅપ મારતા હૈ. ઇવે નિકાલતે બહુત જદા ટોપઅપ કરતા જો યટ્યુબર હૈ. નિકાલતે હૈ ઉસકો દેખ કર જો ભી નોર્મલ બંધા હૈ વહ ભી નિકાલને કી કોશિશ કરતા હૈ જીશ કારણ બહુ સારા કરતા હૈ. પર ઉસકો ખુદકે કટ જાતે હે બહુત નુકસાન મલતા સર ક્યા બોલે સર.
હા સર અને શું તમે તમારા ગેમમાં કેટલું ટોપઅપ માર્યું છે?
સર જાદા સે જાદા કમસે કમ સાઠ હજાર સાઠથી સતત્રરા હજાર કા માર દિયા હૈ સર મેને.
અરે બાપરે ઈતના ટોપ અપ ગેમ ક્યા મારના ચાહયે યા નહી મારના ચાહયે?
બિલકુલ નહી મારના છે પણ મેને કરી દિયા ઈસકા મે ક્યાં કરું. સર જબ ભી ગેમ ખેલતા કુછભી દેખતા હુ તો મેરા મન હો જાતા કરતા કોઈ વર્લ્ડ તો દેતા હ કે અી મે સા વાગી તો મે પ્રો લે સર વસાા કુું ન આ સ નવી બોલ તું કુશ બી કરલો એ યોગન્યાસ કરલો. ફીર ભી નોર્મલ બંદા આગે માર કે ચલા જાયંગે સર ક્યા કરે બતાવ.
હા સર મારા કયાથી ગેમમાં ટોપઅપ મારવું જોઈએ નહીં જેના કારણે આપને નુકસાન થાય. જો ગેમ અમને કો આપણને કોઈ પ્રોફિટ હાલતી હોય તો આપડ ટોપઅપ મારીએ તો આપને વળતર મળતું હોય છે લન આ ગેમમાં એવું નથી. આપડા પૈસા ખાઈ જાય છે ને ઘરેના આપણને કોઈ આપ નથી એ માટે આપણે આ ગેમમાં મારું જોઈએ નહી કારણ કે આપણે નુ આપડે નુકસાન કરીને આ ગેમ રમવી જોઈએ જેથી આપડી આંખો પણ ખરાબ થાય આંખો ખરાબ થાય પ્લસ ના પણ બોલે અને
બા
બ તે કારણે આપડણે મમ્મી પપ્પા નું માનવું જોઈએ અને આ રખવી જોઈએ અને શું કેવું તમારું આ ગેમ હવે રમવી જોઈએ
નહી સર આપની વાત ચાતી થ ગેમ કમસે કમ નહી ખેલ જાય કે ઘરવાા ભી બોલતે હે કે પુરા દન કુ ગેમ ખેલ ખેલ ખેલા કરતા કુછ કામ ન કરે અચછા તો ક કામ કર લે લકન નહી અમ તો ગેમ ખેલને મે બિઝી રહેતે જી કે કારણ ના ઘરવાા કે કછ મદદ કરતા હૈ ના કસી મા બાપ કે પૈેશ દે કે જબ કરતા અચ્છા અચ્છ બટન નકાલતાૈ ખેલતેૈ અચ્છા તો ગેમ બંધ કરના ચાય સર
હા સર આપણે હવે ગેમ રમવું જોઈએ નહી જેના કારણે આપણે ઘરવાળાને નુકસાન સન થાય પ્લે છે આપણને નુકસાન થાય અને આવડા ઘવાળા ને પણ કોઈ બોલતા હોય કે તમારો છોકરો ગેમ રમે છે એટલા માટે હવે આપણે ગેમ રમવું જોઈએ નહી પ્લસ ગેમને ટોપઅપ પણ મારવું જોઈએ નહીં જેથી આપણને નુકસાન થાય કે ગેમમાં ટોપઅપ મારીને પૈસા વેસ્ટ કરે છે આપણને કોઈ આવક ઈન્કમ નહી જે આપણને સર સરકારી નોકરી વગેરે મળી જાય તો આવક ઇન્કમ હોય તો આપણે ટોપ મારીએ તો ચાલે પણ લેકન હાલ તો આપડે સ્ટુડન્ટ ઈન્કમ પણ નહીં જેના કારણે આપણને બહુ નુકસાન જોવા મળડે છે જેના કારણે ટોકઅપ મારવું જોઈએ નહીિ અને ગેમ ડડીલીટ મારવી જોઈએ થી આપણને નુકસાન ના થાય આપડો મોબાઈલ પણ ખરાબ ના થાય આંખો ખરાબ ના થાય અને ઘરવાળા ની મદદ પણ કરી શકીએ અને ઘરવાળાને પણ સારું લાગે કે આપનો છોકરો આપના કહેવામાં છે ગેમ ખેલતો નહી. શું તમે તમાર મમ્મી પપ્પા ની વાત માનશો?
નથી જરૂર સર જરૂર માનીશું જો ઘર વાલે કેહેતે કે બધું કર દે તોમ જરૂર આજ આજે નહી ખેલગેવ ગેમ બિલકુલ છોડ દેગે તબ છોડ દે.